હા અવાજ આવે છે.
હો આવે છે ન ભ બોલો
હા તો આજે આપડે ભારતનું ભવિષ્ય અને યુવાનો વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશેે વાત કરીએ
હા તો આજે જે યુવાનો છે બરોબર તો એ યુવાનો વધારે પડતા ફોનમાંને એમજ ઘુસી ગયા છે મતલબ તો એના વિશે તમારું શું કેવું છે એ સારું છે કે ખોટું
ના એ તો આમ સારું છે એમ ખોટવું છે સારું એટલા માટે છે- એ અત્યારે બધું જ મોબાઈલ ની અંદર થઈ ગયું છે. અત્યારે બ સારી એવી એ ને આપણને આવક ઉભીંગ કરવી હો તો મોબાઈલ માંથી આપ કરી શકીએ છીએ. બધું ઓનલાઈન થઈ ગયું છે સોશિયલ મીડિયા ને બધા માંથી પણ સારી લોકો આવા ગોબિંગ કરતા હોય છે તો આમ બધું સારું છે. અને ખોટું છે એ આપડે જાણીએ તો આજે બધા એમોની અંદર કેસ સોશિયલ મીડિયા મેેડિયો છે શોર્ટ્સ છે એની અંદર ફતુ ટાઈમ બધા પસંગ કરતા હોય તેઓ- આમ રો જોઈએ મારા ખ્યાલથી-
હા એ વાત તો તમારી સાથે જ છે અને જે આ કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોય મતલબ કે વિડીયો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આના ઉપર રીલ્સો શોર્ટ્સ વિડીયો આવું બધું બનાવતા હોય. તો એ બધું પણ આમ તો યુવાનોને નુકસાનકારક જ મતલબ કે આગળ વધતા રોકે જ છે ને એક રીતે જોવા જઈએ તો
હા એ તો વાત સાચી જ છે પણ હવે એનામાં એવા ફાયદા પણ છે. કે જે બનાવે છે એમના માટે સારું છે. કે કક મહેનત કરીને એ આગ જેવું મારે છે. સારી એવી એને આવક ઉભી થઈ જાય એવું ને જે ફતુને એજ મેડિયો જોવા મળળા છે ને એ બે ફતુ ટાઈમ બગાડે છે મોજ નો તો એ ખોટું છે.
ના એટલે જ ને ફાલતુ ટાઈમ બગાડે છે પરંતુ તમે જે કીધું. આજે યુટ્યુબ ફેસબુક ને એ બધ બહારની કંપનીઓ છે વિદેશની બરોબર. તો એક રીતે આપણને થોડાક. પૈસા આપી દે છે અને આપણને એમ થાય છે કે આપણે કમાઈ શકીએ છીએ આમાંથી પરંતુ એક રીતે આપડ દેશ પાછળ જાય છે ને આવી રીતે આ જો હવે ઘણા બધા યુવાનો. આમાં હવે તો ટેકનોલોજીમાં બધાની જોવા જઈએ ને તો આપડે કોઈ ને કોઈની યુટ્યુબ ચેનલ હોય કે ફેસબુક પેજ હોય તો બધા વિડીયો નિમિત્તે બનાવતા જ હોય. તો પછી બધા આનામ જ લાગેલા રે. તો પછી દેશ પાછો પડી જાય ને એમ વાત છે એના માટે કરીને આમ તો એક વિદેશોની ને એ બધાની ચાલ પણ હોય શકે ને કે આવી રીતે ભારત ના લોકોને બધાને વ્યસ્ત રાખીએ યુવાનોને તો એ ભારત દેશ આગળ જ ના વધી શકે. કે એવું હોય શકે.
હા એવું પણ હોય છે કારણ કે અતારે બધું મે દેશની અંદર જે બધું ઓનલાઈન થઈ ગયું છે. અને એવાધ કેટલા અલગ અલગ ટાસ્ક પણ આપતા હોયને પેવી તુંબદ મૈસંગ અ તઉ હશે તમે હમણાં કીધું કે સોર્શ મીડિ બધી બહાર ની કંપનીઓ છે માત સાચ છે બહાર ની કંપનીઓ પણ હવે બધને શું છે કોઈને મહેનત કરવી નથી. હ મજૂરીનું બધ ઘર ઓછું મામાંગે છે. અને એ બધું બાડિંગ કંપનીમાં બધાને ખબર છે કે આપ દેશ ની અંદર મસ્તી એવી છે. જો આમ બધું ઓનલાઈન બ સગવડો આપશું થોડા ઘણા પૈસા આપશું તો પણ એ બધા આ બધું મતલબ આપડી મમની સાથે જોડ ને સોર્ મેડ બનાવાના જ છે. તો એઝ એઈ હાથે ગઈને જેવું બધું કરતા હોય. એથી કરીને આપડો દેશ પાછળ નહી જાય ને એમ દેશ થોડો આગળ વધે.
હા એ વાત તો છે એના માટે કઈને જ કરતા હોય છે આ બધું ખાસ કરીને તો. એટલે જ હું કહું છું કે આપણે જો હવે પાછું કે શિક્ષણમાં આપણે જોઈએ બરોબર. તો શિક્ષણમાં હવે નાના જે વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓને. શિક્ષણમાં કેવું ભણવામાં આવે છે કે. ઇતિહાસ નું જોઈ લેએ આપડ સામાજિક વિજ્ઞાન બરોબર તો હવે એમાં જૂનું જૂનું પૌરાણિક. પણવામાં આવે છે. તો એ બધું કોઈ કામ જ નથી આવવાનું વિદ્યાર્થીને તો વિદ્યાર્થી ને કઈક કામ આવે ભવિષ્યમાં વિદ્યાર્થી એના. પ્રધિકાક્ષ શીખીએ કે. એવું કંઈક શીખવાડતા હોય તો સારું ને હવે મેથેમેટિક્સ આવે છે ગણિત તો ગણિતમાં કેવું હોય છે કે કાંઈ. એક જગ્યા ઉપર એ કામ આવતું જોયું જ નથી આજ સુધીમાં પણ તો પણ એવી રીતે હવે. ચલ ને વિચલ ને એવા બધા દાખલાઓ આવે છે તો એ દાખલાઓનું કોઈ કામ જ. નઈને એમ કરતા સાદી ગણતરી તમે શીખવાડો. કે એકાઉન્ટન્ટ શીખવાડો તો આ બધું કઈ કમે આવે આગળ ભવિષ્યમાં વિદ્યાર્થી ના. પેલું તો કઈ કામ આવવાનું જ નથી ને.
હમ અને અધા જેું આઠવાણ ધોરણધથી જે મામાં આવતું હોય એ બધું કામનું હોય છે. જેમ જે ગણતરીનું જે બધું આવતુંય ખાલી ગણતરીની અંદર જ. હોય એ કામ આવતું હોય છે અને બીજું કે જે આપડું ગુજરાતી જે મેસેજ છે એ બધાની પોતાની લેંગ્વેજ હોય. તો એના વિશે થોડું સમજાવવું જોઈએ બાકી બધું નોલેજ તો જે. બાળકને સ એમાં ઇન્ટરેસ્ટ છે. ત કોકને એ માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો એને આઠમા ધોરણ પછીને તરત જ શીખવામાં આવે કે બહાર મોકલવામાં આવે કે પછી એને માર્કેટિંગ વિશે એને સમજાવવામાં આવે અલગ અલગ. બધું છે નાની ઉમરથી જ શીખવામાં આવે આપવામાં આવતું હોયને તો મોટા થતા થતા તો એને માર્કેટિંગ કરતો થઈ જાય છે. અને આમાં એવું થાય છે કે પછી જે કોલેજમાં આવી જાય કોલેજમાં આવ્યા પછી માર્કેટિંગ માં એન્ટર થાય તો એની ઉંમર પણ એટલી બધી થઈ ગઈ હોય ચોવીસ પચીસ વર્ષ નો થઈ ગયો હોય. તો એ હજી એટલું બધું શિખેલો પણ નથી હોતો. અને જો પહેલેથી જો ટ્રેનિંગ આપવામાં આવે તો સારું કહેવાય. અમુક માં ફાલતું હોય હવામાં એટલું બધું હોતું નથી. ક્યાં કામ આવતું નહી તમે હમણાં જેમ કીધું એ એ ક્યાંય કામ નથી આવતા એ કોઈને પણ કામ નથી આવતું એવું નથી કોકને પણ કામ આવે. અત્યારે આપડે બધા જ આપડી આજુબાજુ બિઝનેસ કરતા બધા એમજ કેતા હોય છે. કોઈને પણ કામ આવતું નથી ભણવા જે ખોટું આવે છે એ દેશ સારું છે.
હા એ તો છે જ વિદેશમાં તો સારું જ છે તો પછી આપણા યુવાનોને આ બધું જે ભણવાનું કોલેજ એવું બધું કર્યા વગર સીધું સાર્ટઅપ કે બિઝનેસ કરવા માટેનું આગળ વિચારવું જોઈએ કે પછી આવી રીતે ભણવાનું વિચારવું જોઈએ.
આમ તો અત્યારે ભણવાનું જ વિચારવું જોઈએ પણ અમને જો નાની ઉંમરમાં તો જે એમને બાળકને હોય કે ભાઈ આમાં ઇન્ટરેસ્ટ વધારે હોય પહેલેથી જોઈને એને ટ્રેનિંગ આપવામાં આવે સ્કૂલ માંથી કે માતા પિતા એ બીજા બધા પણ લેવાતા હોય છે તો એનામ ટ્રેનિંગ આપે. બાળક પેલાથી છે ને એનામાં એને એમ મતલબ એને એક્ટિવ થઈ જતું હોય તો વધારે સારું રહેે એમ.
હા તો પછી તમારા મતે આ જે યુવાનો છે તો યુવાનોમાં કેવા ગુણ હોવા જોઈએ ભારત દેશનો વિકાસ કરવા માટે?
એલા તો એને જે આ બધા યુવાનો છે. તો જેટલું મળેલા છે ને એને એ ફૂરતી પેલા તો એ નોકરી નથી મળતી. તો અને જે નોકરી મળે છે તો એના સારા એ પગાર નથી મળતા તો પેલું તો કરવું જોઈએ કે બધાને સમાન પગાર આપવો જોઈએ જેથી કરીને ઓ એને એમ ના સમજે કે પલો જે એસી એને પગારમાં વધારે મળે છે અને મ વધારે પ્રમાણ મજૂરી કરતો હોય કામ પણ વધારો હોય ટાઈમ પણ વધારો હોય. તો પણ એને એટલું બધું મગાન નથી મળતું એવું ના હોવું જોઈએ. વિદેશમાં જે સિસ્ટમ છે એ કલાક ઉપર જે પગાર હોવો જોઈએ બધાને ફેક્સ જ હોવો જોઈએ. કોઈ પણ નું કામ નાનું મોટું હોતું નથી. તો એ આવું પણ કરવું જોઈએ જેથી કરીને બેરોજગારી નો ડર છે ને. કે જે આપડા ભારતમાં જેટલો વધાર છે બધો ઓછો થઈ જાય. અને લોકો બેઠા બેઠા જ ખાલી પગાર મેચમાં નદીમાં હેને ઓછો થઈ જાય.
હા એ વાત તો તમારી સાચી જ છે ભારત દેશમાં અમે પણ ભ્રષ્ટાચાર ને એ બધું પણ. એટલું જ બધું વધી રહ્યું છે એટલે યુવાનોને જે પરતું રોજ યુવાનો જે મહેનત કરતા હોય છે એ પ્રમાણે એમને પરિણામ પણ મળતું નથી હોતું ઘણી વાર તો. અને. આ જે સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયા ઉપર યુવાનો પોતાનો ટાઈમ બગાડે છે ને એવું બધું. કરે છે તો. તે વિદ્યાર્થીઓ માટે એક રીતે હના હાનિકારક કહેવાય તો પછી આ બેન. લગાવું જોઈએ કે ના લગાવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ને એના ઉપર.
હા એટલે એદમ કરેલું જ છે આનામાં એને એવું પણ થતું હોય છે એનામાં એને એવું પણ કરેલું છે કે સોમવારસ કે એનાથી ઉપર થાય ને. સોળ કે અઢારમાં વર્સ કે એવું કાક હોય છે. તો એના પછીન તમે એકાઉન્ટ ખોલી શકો છો પણ આમ બાળકો શું કરે છે. સરકારે બધા નિણ તો લીધેલા છે. પણ એટલું બધી એક થી પાલન નથી કરી શકતી સરકાર આપડી. એનામાં એવું થતું હોય કે બધી ખોટી તારીખો લખી દે. અને એવી રીતે મછી એકાઉન્ટ ખોલી દેતા હોય છે. એમને મા નીતાનું એકાઉન્ટ. મા પડતા એવું પણ બાળકો મધાર. કરવા હોય છે પર બધું ઓછું થાય એના માટેરે કક. એ ચાલવું જોઈએરે માતા પિતા ને પણ ચાલવું જોઈએ મા મા. શું કરે છે એ મારી સામે શું. કામ આવે છે એવું બધું જોવા આપે તો સારું કેવાય.
હા એટલે એક રીતે જોવા જઈએ તો માતા પિતા નજર રાખવી જ જોઈએ એના બાળકો. કપા કે સોશિયલ મીડિયા ઉપર શું કરે છે એમને.
હા એજ ને હવે શિક્ષકો એધ એક મણાવ લે. અને એનું કામ પુરુ થઇ જતું પણ પછી. પાખો દીવસ માતા પિતા સાથે જ હોય ને. તો એ પણ એનું કામ હોવું જોઈએ. અને જે પણ બાળકો હો એને શિષણ ની અંદર સારી એ એને સ્કિલ હોય એ એ પણ આપડ બાળકને એને જાણવી જોઈએ કે બાળકને સેમા વધારે ઇન્ટરેસ્ટ છે તો એને એની વધારે મ મ મનાવામાં આવે બાળક સારું એવું પ્રર્શન કરી શકે અહી તો મછી એવું થાય કે બાળકને ઇન્ટરેસ્ટ બીજામાં હોયને શીખવડા મા બીજું આવતું હોય મ એનું કઈ સર્વાંગીણ વિકાસ પણ થતો નથી
હા એ વાત તો તમારી સાચી છે તો પછી આ તમે વિકાસ ની વાત કરી તો તમે એમ જણાવો કે સામાજિક સેવાઓ કરીએ આપડે બરોબર જેમ કે કોઈ પણ જે સંસ્થા ચલાવતા જેમ કે આ એનજીઓ છે એમાં આપણે સાથ સહકાર આપીએ યુવાનોને સાથ સહકાર આપવો જોઈએ કે ના આપવો જોઈએ
હા એ તો આપવો જ જોઈએ પણ પછી એવું પણ છે ને કે અમુક વખત એવું થતું હોય કે સાથ સહકારતા આપતા જ જોય છે એનજીઓ ની અંદર ને બધામાં પણ એમ બાર પછી એમાં જ ઇન્ટરેસ્ટ નઈ લેતો તો મળવાવામાં એમાં બહુ ઓછો ઇન્ટરેસ્ટ થઇ જતો હોય એવું પણ થતું હોય છે ને
હા એ વાત તો તમારી સાચી છે તો પછી તમારા મત મુજબ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મહત્વની બાબત કઈ છે
શરદી સારી તો મહેનત કરવી જોઈએ ઈમાનદારીથી કોઈ પણ કામ કરે તો એમાં આગળમાં વધી શકે અને ભારતમાં પણ આપડે તમે જોતા કેટલા બધા વિધ્યાર્થી એવા છે કે બાક નિદેશ થીને મરણ જતા હોય છે તો એવું પણ કરવું જોઈએ જેથી કરીને આની નવી નવી ટેકનોલોજીઓ છે દેશ શેખીને આવે ને ભારત ની અંદર કામ કરે તો આપને સાગર મા બાંધી શકે ઓકે
હા ઓકે તમારી સાથે વાત કરીને મજા આવી ચલો તો પછી મળીએે બાય